હા કેમ છો મજામાં?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ અમે મજામાં. શું કરો છો?
બસ અતાર તો આમ જમીને સૂતા છે.
સરસ સરસ. હું મેં તમને આજે એ માટે ફોન કર્યો કે મારા જોડે આજે એક રાસપ્રદ વિષય છે વાત કરવા માટે. અને તે વિષયનું નામ છે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન.
ઓહો! આમ આતો બહુ જ સરસ આમ વિષય છે ને આજે તો આમ મોબાઈલ નોટિફિકેશન વગરનો દિવસ કલ્પનાઓ પણ મુશ્કેલ લાગે છે એમ કહીએ તો.
સાચું સાચું અને સવારે આંખ ખુલે અને પેલું કામ મોબાઈલ ચેક કરવાનું થાઈ ગયું છે.
બિલકુલ આમ ઘણા લોકા તો એલાર્મ બંધ કરતા જ આમ સોશિયલ મીડિયા પણ આમ જોઈ લે છે. તે બહુ જ આમ ખોટી આદત છે.
હા એજ ને. મને લાગે છે કે આ આદત થી દિવસ ની શરૂઆત શાંતિ રીતે નથી થતી
આમ બિલકુલ આમ સવારે જ આમ કોઈ જો નેગેટિવ ન્યુઝ જોઈ લે તો મૂળ આપડું આમ કેવાય ને કે ઓફ થઇ જાય છે આમ
હા બિલકુલ સાચી કેટલી વાર તો કઈ મેસેજ પણ એટલો અર્જન્ટ નથી નહીં હો તો
બિલકુલ પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે આમ આમ કેહેવાય ને કે ક્રિઓસિટી આમ વધી જાય છે આપડી પોતાની જાણવાની
હા તમને નોટિફિકેશન બધી એપ મા રાખો છો
પહેલા રાખતો હતો પણ હવે તો ને ઘણી આમ બંધ જ કરી દીધું છે આમ
તો એનાથી તમને શું ફરક પડ્યો
જો પહેલા તો છે ને આમ ધ્યાન બધું કેન્દ્રિત રહે છે પછી કામ કરતા વખતે છે ને એમ વિનમ્રતા આમ મોબાઈલ તરફ જોવાતું નથી અને આ બધું બહું સારી આમ કહેવાય ને એજ આદત મારી
હા આ બઉ સારી વાત છે અને હું પણ નોટ કરું છું કે નોટિફિકેશન આવે એટલે કોન્સન્ટ્રેશન તૂટી જ જાય છે.
બિલકુલ આમ ખાસ કરીને કે જયારે કોઈ ઈમ્પોર્ટન્ટ કામ કરતા હોય ને ત્યારે તો આવું બહુ જ થાય
હા પછી તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો
હા સવારે ને સાંજે થોડો સમય આપી દઉ સોશિયલ મીડિયા તરફ
ઓહ હો તો દિવસભર ચેક નથી કરતા તમે પછી
જરૂર હોય તો જ કરું નહી તો રેવા તમને
હ હા આજે ઘણા લોકોને ફોમો પણ હોય છે ખબર તમને
હા ફિયર ઓફ મિસિંગ આઉટ જોઓ ને લાગે કે કઈ અપડેટ ચૂકી ના જઈએ
હા પણ દરેક અપડેટ જાણવી જરૂરી હોય છે શું
ના બિલકુલ નહી એમ કેવાય ને કે ઘણી માહિતી આપડા જીવનમાં છે ને કોઈ ખાસ વેલ્યુ એડ નથી કરીશ શકતી
હા મને એક વાત રાજપ્રદ લાગે છે. પેલા લોકો ઘડી જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશન માં અટકી જાય છે.
હા હા આ તો મારી આમ સાથે રોજ તો રોજ થાય છે આમ
હમ મોબાઈલ ખોલ્યો નહી કે દસ મિનિટ સોશિયલ મીડિયા વપરાઈ જાય
એ અને આમ પછી યાદ આવે છે કે હું તો આમ બીજું કામ કરવા આવ્યો હતો આવું બધું બહુ થાય છે.
હા પછી તમને ખબર હો કે નોટિફિકેશન સ્ટ્રેસ પણ વધારે છે.
હા આમ ખાસ કરીને ઓફિસ ગ્રુપ્સ અને ઈમેલ્સ અને આમ સોશિયલ મીડિયા સાથે બહું જ થાય છે.
અને કેટલીક વાર મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવું છે ખબર તમને
હા જોવ ને હું રાત્રે છે ને સાયલેન્ટ મોડ જ રાખતો હોઉં છું.
રાત્રે સાયલેન્ટ મોડમાં ફોન રાખવાથી તમને ઊંઘમાં ફરક પડે
હા પેલા રાત્રે પણ આમ સાઉન્ડ આવે એટલે ખુલી જતી હતી પણ હવે એવું નહી થતું
હ હા આજે સ્લીપ ક્વોલિટી પણ મોબાઈલ થી પ્રભાવિત થાય છે એવું લે ને
હા એ જેમ લોકો છે ને સુુંતા પેલા સુતી સ્ક્રીન જોતા હોય છે.
હા બ્લુ લાઈટ વિશે પણ ઘણું સાંભળ્યું છે મેં તો
હા પણ મુખ્ય મુદ્દો એ છે કે આ મગજ ને આરામ મળતો નથી
હા એ કરું અને સુતા પેલા પુસ્તકો વાંચવું વધુ સારું લાગે છે.
અથવા હલકા મ્યુઝિક સાંભળી લેવું એ બી છે.
હા શું તમને ડિજિટલ ડિટોક્સ વિશે સાંભળ્યું છે.
હા એજ અને આમ હા જોઓ ને એક દિવસ આમ અથવા કે કેટલાક કલાક મોબાઈલ થી દૂર રહ્યુંને આપડે ડિજિટલ ડિટોક્સ કહીએ છીએ
તમે ક્યારેક ટ્રાય કર્યું છે તે
હા એક રવિવારે સોશિયલ મીડિયા બંધ રાખ્યું હતું
પછી કેવું લાગ્યું તેનાથી
આમ શરૂઆતમાં તો હજીબ લાગ્યું પણ પછી છે ને આમ બહુ આમ શાંતિ મળ્યું
તો શું કામ કર્યું એ દિવસે તમે
આમ જો કહેવાય ને કે ફેમિલી સાથે સમય બિતાવ્યો થોડું વાંચન કર્યું ને આમ વક પર કરો
હા તમને ખબર કે એ બધું મોબાઈલ વગર પણ થઇ શકે છે એ યાદ આવ્યું હશે નહી તમને એ દિવસે
બિલકુલ બિલકુલ આમ કેટલીક વાર્તા છે ટેકનોલોજી ની બહાર પણ એક આમ એક દુનિયા લાગે છે મને તો
હા પછી બાળકો પર નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે છે ખબર તમને
હા જો મને લાગે છે કે આમ ધ્યાન ઓછું આમ થાય છે તેમનું
હા અને પેશન્સ પણ ઓછી થતી હોય એમ લાગે છે
હા આમ કહેવાય ને કે બધું તમને ઇન્સ્ટન્ટ જોઈતું હોય છે આજકાલ તો
હા પેરેન્ટ્સે શું કરવું જોઈએ
પેલા તો પોતે જ આમ એક એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ
બહુ સાચી વાત છે પછી બાળકો કરતાં મોટા બુ મોબાઈલ વાપરતા હોય છે
હા ફેમિલી ટાઈમમાં છે ને મોબાઈલ સાઈડ પર જ મકીલી દેવો જોઈએ જો
હા પછી ડિનર વખતે તો ખાસ
હા એનાથી તને વાતચીત વધે છે આમ
હમ અને નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ હોય છે
જો જે એપ જરૂરી હતી એની નોટિફિકેશન ઓફ કરી દેવી જોઈએ
હાા ન ઇમરજન્સી કોન્ટેક્ટ માટે સાઉન્ડ રાખી શકાય ખાલી
બિલકુલ આમ કેવા કે સંતુલન એ મુખ્યમ હા એ જ મુ મુદ્દો છે આપડો
હમ પછી ટેકનોલોજી ની વિરુદ્ધ નથી આપડ પણ તેનો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ
બિલકુલ અને કેહેવાય ને કે મોબાઈલ આપણા માટે છે આપડણે મોબાઈલ માટે નથી
હા તો એકદમ જોરદાર લાઈન કીધી તમે એકદમ બહુ સારી લાગી આ
હમ અને માનસિક શાંતિ માટે થોડો સમય નોટિફિકેશન ફ્રી રહેવું જ પણ ખૂબ જ અગત્ય કેન થઈ જઉ છે
હમ પણ છે ને આજકાલ હવે રોજ થોડો સમય મોબાઈલથી દૂર જ રહેવા પ્રયત્ન કરીશ
આમ હું પણ આમ નાના નાના ફેરફારોથી તો ને મોટો ફરક પડે છે
હા એજ ને પછી મને એક વાત પૂછવી હતી તમે સ્ક્રીન ટાઈમ ટ્રેક કરો છો
હા જોને આમ સ્ક્રીન ટાઈમ તો કેવું અમારો જને બે ચાર કલાક તો મોબાઈલ પર જ આમ રીત આપતો હોઉ છું
હા તો પછી એટલો બધો
હા એમાંથી છે ને આમ અડધો સમય તો હું સોશિયલ મીડિયા માં જતો હો જ હ
પછી તમે શું ફેરફાર કર્યો એમાંથી
શું ક છો
પછી તમે શું ફેરફાર કર્યો
હા જુઓ ને કેટલીક એપ માટે ડે ડેલી લિમિટ પછી મૂકી તી હતીી
એક કામ કરે છે
હા ઓછામાં ઓછું યાદ તો કેવાય ને કે આપે છે કે હવે બઉુ થઈ ગયું
હા બિલકુલ મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન પણ બની શકે છે
બિલકુલ બિલકુલ આમ કવા ને કે કોઈ મેસેજ ન આવ્યો હોય તો પણમ લોકો મોબાઈલ ચેક કરતા હોય છે ત ખુબ મધા
હા બધું તો હાલત બની જાય છે ખબર તમને
બિલકુલ અને કેટલીક વાર તો ખાલી મોબાઈલ અનબ્લોક કરીને આમ ફરી લોક કરી દઈએ
હ એ તો મારા સાથે પણ બહુ વાર થાય છે.
બિલકુલ આપડું મગજ છેનેમ નવી માહિતી શોધવા તેવાય ગયું છે.
હમ પેલા લોકો વેઇટિંગ રૂમમાં બેસીને આસપાસ જોતા હતા. હવે મોબાઈલમાં વ્યસ્થિત હોય છે.
હ બિલકુલ આમ ટ્રેન હોય કે બસ હોય કે હોસ્પિટલ હોય દરેક જગ્યા એક જ જ છે મોબાઈલ નો બહુ જ ખરાબ છે આ તો આદત
હા એજ ને લોકો સાથે બેઠા હોય પણ વાત જ ના કરતા હોય.
હ બિલકુલ આમ ક ને ક સોશિયલ કનેક્શન વધી વધે છે કે આમ ઘટે છે તમે તમને શું લાગે છે.
મને તો લાગે છે ને કે બંને થયું છે.
કેમનો કઈ રીતે.
દૂર ના લોકો સાથે સંપર્ક વધ જો પણ નજીક ના લોકો સાથે વાત ઓછી થઈ હતીઈ.
આ ઓબ્ઝર્વેશન તો બહુ આમ રસપ્રદ લાગે છે.
હા ફેમિલી ગેધરિંગમાં પણ બધા ફોટો લેવામાં વ્યસ્ત જ હોય છે.
બિલકુલ આમ ક્યાને આમ અને શું તમે ક્યારેક નોટિફિકેશન ફ્રી સવારે અનુભવ કર્યો છે.
શું.
તમે ક્યારે નોટિફિકેશન ફ્રી સવારનો અનુભવ કર્યો છે.
હા વેકેશન દરમિયાન કર્યો છે.
કેવું લાગ્યું તમને
એમાં તો બઉુ હલવું અને શાંત
એમાં શું ખાસ ફરક છે આમ તમને
આમ મગજમાં ઓછા વિચારો હતા અને ઉત્સવ ઉતાવળ પણ ઓછી હતી.
બિલકુલ બિલકુલ અને આપડે તો રોજ પણ એવો સમય આમ કાઢી શકીએ ને આપડે તો
જરૂર જરૂર સવારે એક કલાક મોબાઈલ વગર રહેવું શક્ય છે.
બિલકુલ આમ સવારની શાંતિ આમ કેવા કે આખા દિવસ પર અસર કરે છે આમ.
હા દિવસ ની શરૂઆત જેવી હોય એવો જ મૂળ રહે.
બિલકુલ ઓફિસમાં નોટિફિકેશન મેનેજ કરવા માટે શું કરી શકાય.
ઇમ્પોર્ટન્ટ ગ્રુપ અલગ રાખી શકાય એમાં તો
અને બાકી બીજા બધા મ્યુટ કરી શકે એજ ને
બિલકુલ એકદમ અને કેટલીક વાર લોકો તત્કાલ જવાબની અપેક્ષા રાખતા હોય છે.
હા પણ દરેક મેસેજ ઈમરજન્સી તો નથી જો હોતો ને એટલે ચાલે
હા આપણે પણ આપણેે પણ બીજાનો સમય નો આદર કરવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે હા.
હમ શું તમને લાગે છે કે ટેકનોલોજી કંપનીઓ નોટિફિકેશન વધું આપે છે.
હા કારણ કે તે છે ને લોકો યુઝર ન અટેન્શન આમ મેળવા માંગે છે એટલા
હા સાચી વાત છે. ચલો આ આ વિષય તો ખુબ જ ઊંડો છે આમાં તો આપડે જેટલી વાત કરીએ એટલી ઓછી મને આજે તુંમા જોડે વાત કરીને. ખુબ જ સારું લાગ્યું આપણેે બીજા કોઈ વિષય પર વાત કરીશું.
હા ચોક્કસ આપડે કોઈ બીજા નવા વિષય પર આપણે વાપ કરીએ મલે
મળે મળે
હું છે.